તો.
હા કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ અમે પણ બી મજામે શું કરતા હતા?
હા.
શું કરતા તા?
કશું જ નહી બેહેલા છે હવે તો. પાર્સલ આવે છે ઓનલાઈન.
હાચી વાત હે ઓનલાઈન હવે ઘર બેઠાં બહુ સુવિધા છે.
હા એ જ છે ઓનલાઈન હવે એ ડાટો આવી ગયો છે ને હવે.
હા.
નેટ એટલે નેટ એના માટે બહુ સુવિધા છે.
હાચી વાત હૈ.
એજ છે ને
ઓનલાઈન એ આપડે ગમે તે વસ્તુ મંગાએ ઘર બેઠો બા
હા એ છે જાસ્તી. જાસ્તી બીને મંગાવવાનું કારણ કે ઓનલાઈન છે ને કશું કશું વસ્તુ ફોલ્ટ આવે છે.
લેકીન આપણે ઓનલાઈનથી આમ ફાયદો પણ છે અને નુકસાન પણ છે.
એ છે બે મિનિટ હા,
હાચી વાત હે કે નય?
હેલો.
હા, ઓનલાઈનથી આપને ફાયદો પણ છે
એ જ છે ને ફાયદો ફાયદો પણ છે ને નુકસાન પણ. હા એ ફાયદો પણ છે અને નુકસાન પણ છે એટલે એ ઓનલાઈન જ છે.
હાચી વાત હૈ. આમ તો સારું એ કે ગ ગમે જાતના આપણે ઘરમે બેઠા હોયે ને અચાનક કોઈ મહેમાન આવી જાય તો આપણે બહાર દોડવાની જરૂર નથી. ઘર બેઠો આપણે કોલ કરી ઓનલાઈન તો આપણે ઘર બેઠો શાક, સબ્જી, દૂધ ગમે તે આપડે ગમે તે વસ્તુ મંગાવો. તો હાલ તુરંત આપડે પાંચ મિનિટમાં ઘેરાઈ જાય.
એ જ છે ને આપણે મ ગમે તે એ વસ્તુ મંગાવી શકો છો આપણે તો
સાચી વાત હે તમારી અવાજ બહુ ઓછી આવે છે.
હા એ જ છે ને
હા.
હમ્મ ઓનલાઈન શોપિંગ
ને આમ આપણે એ કપડાંની ખરીદી કરવાનું તો આપણે માર્કેટમાં જઈને કરીએને તોહ સારું કહેવાય કે આપણે ગમે તે જાતના વેરાયટી દેખવાને મળે છે કલર દેખવાને મળે છે. આપડે જેવો કપડો જોવે ને જેવો બી મળે છે ને આપણે ઓનલાઈન કે આપણે જો કહીએ ને વો ના આવે કોઈ તારે નુકસાન ભી આવે આપણે.
હેલો.
આપણે હવે આપણે હવે ઓનલાઇન મગાવશું
તમારી અવાજ ઓછી આવે છે.
હલો હલો હલો હલો
હા અવે અવે આવે
હવે તો આપડણે ઓનલાઈન જો મગાવીશું તો આપણે ખબર નથી એ કોટન ન કપડું આવવાનું છે કે કપડા આવ છે બરોબર
ઓનલાઈન ભલે આપણે શોપિંગ કરીએ લેકિન આટલો એટલી બધી મજા નહીં લેકીન ઘરમાં કોઈ વસ્તુ છોટી મોટી મગાવ સારું કેવાય. બાકી કપડાં ની ખરીદી મોટી વસ્તુ ની ખરીદી આપણે જાય ને દુકાનને ગમે તે માર્કેટ ફરીએ આપણે અલગ અલગ વેરાયટી જોઈએ તો મજા આવે.
હાચી વાત હે
એ બરોબર છે ને
ને આપણે એમ કે આપણે ગમે તે જાતની કોઈ બી વસ્તુની આપણે શોપિંગ કરીએ ઓનલાઈનથી આપણે ઘેર બેઠો આપણે ખબર ના હોય ખોલી દીધો હતો પાર્સલ ને નુકસાન ભી આયો તો પાછો ના લે કેમ કે એના ખોલતા વખત આપણે વિડીયો ઉતારવું પડે.
હા.
આપડણે ગમે તે પાર્સલ આવે ને તો આપણે ખોલતા સમયે આપણે વિડીયો ઉતારે ને તો સારું કહેવાય તો ઓ રિટર્ન આપણે રિટર્ન કરીએને તો લઈ લે
હા
નહી તો ના લે
એ છે ને
ને આપણે દુકાનને તો જોઈ ને લાઈને તો પાછા આપણે કે બી હકીએ કે આપણે ઘેર લઈને જવ મને ના ગમે પસંદ ના આવે તો તમે તમારે પાછું લેવું પડશે તો એ તો બિચારા લે
હા હા હા
હાચી વાત હે કે નય
હા બરોબર બોલો
તમારી અવાજ બહુ ઓછી આવે પ્લીઝ
ઓનલાઈનમાં જો છે ને આપો ઘણ વસ્તુ ફાયદો છે અને નુકસાન બી છે અને જો હવે આપણે ઓનલાઈન વસ્તુ ગયા હોય ને તો આપણી મનપસંદી લેશે કલર જે આપણે ડિઝઇન એ પા ઓનલાઈન કલર ડિઝઇન નથી મળતા. બરાબર.
સાચી વાત છે. ઓનલાઈન જે આપણે ને આપણે ઓનલાઈનથી કરીએ ને તો છોટી મોટી વાત ને આપણે ઓનલાઈન ઓ તો આ સુવિધા છે ઘર બેઠો આપણે અચાનક કોઈ બીમાર બી થઈયને તો આપણે ગાડી બી કરી રાખીએ.
હા, એવી છે કે?
ઓ સારું કેહેવાય આપણે. એમ્બ્યુલન્સ બી કરીએ તો આવીઈ જાય આપણે કોઈ બી ગાડી કરીએ ફોર વ્હીલર ટુ વ્હીલર તો આપણે ઓનલાઈન કરે તો આવી જાય ઓ સારું ઓ સારું છે.
હા. એ એકદમ સારું છે કારણ કે છે ને ઇમરજન્સીમાં બી કામ આવે છે.
નાને આપણે ગમે તે આપણે ઘેરથી બહાર નીકળએ ગાડી લઈને ફોર વ્હીલર આપણે રસ્તો ના ખબર હોય. તો આપણે મોબાઈલ ઉપર મેપ ચાલુ કરીએ તો બધું રસ્તો બતાવી દે આપણે પૂછવાની કની જરૂર જ નહીં. ઓ બી સારું છે શો અને આપણે એ વરસાદના ટાઈમેં... આપણે બહાર નહીં જાઓ તો છોકરાને ફીસ આપણે ઓનલાઈનથી ભરી દેવ બી સારું છે. આમ ઘણા બધા ફાયદા પણ છે આ નુકસાન પણ છે. હાચી વાત છે કે નહી પેલા કેવ આપ બેંકમાં જતા હતા પૈસા માટે ડાયરી ડાયરી લઈને
હા, એપર પણ બ છે ડાયરી ડરી જેમન હા.
ડાયરી લેને જતા લાઈન બેંકમાં ઊભા રહેતા હતા. ના હવે તો આપણે ઉભર રહેવાની જરૂર જ નહી પાંચ મિનટ આપણે મોબાઈલમાં આ આવી જાય પૈસા ગમે આપણે વિલે બાર થી વિદેશથી નાખે તો બી આવી જાય હાલ ને હાલ... હાચી વાત હ કે નઈ.
હા હા હા.
આ બહું આપણે ઓ બહુ આપણે ફાયદો છે.
એજ છે ને એનામાં ફાયદો બી છે ને નુકસાન ભી છે.
નુકસાન પણ છે ઓનલાઈન થી ગમે તે વસ્તુ મંગીને આપે તો આપે ખોલતા વખત આપણે બરોબર કમ્પ્લીટ વિડીયો ઉતારેને તો સારું. કેવાય તો પાછ રિટર્ન લઈ લે આપણે વિડીયો ના ઉતારે કોઈ ત ભૂલ મે. તો આપણે ગમે તે ભલે નુકસાન આવે તો ઓ આપણે નહીં પાછો લે... કે તો તો આપણે જ નુકસાન છે ને ઓનલાઈનથી
હા હા હા.
ના આપડે દુકાન આપ શોપિંગ થી દુકાનથી આપણે ખરીદી ને લઈ ને એને તો ક કએ તો બિચારો. પાછો લઈ લે.
હા એ છેન
લેકન મુસીબતમાં આપણે ગમે તે મોબાઈલથી ઓર્ડર કરવીએ ઓનલાઈન કરે ગમે બહાર જાવું એ. આપણે ભણેલા હોય તો મોબાઈલ ઉપર ગમે તે રસ્તા જોઈને આપણે બહાર હચાઈ આપકીએ. ઘર બેઠા આપણે ગમે તે શીખીએ એવું મોબાઈલ ઓનલાઈન મોબાઈલથી.
એ જ છે ને ઘણા વસ્તુમાં આપણે ફાયદો બી છે.
હાચી વાત.
ઘણા વસ્તુમાં લોઝ બી છે.
હા.
ઘણા વસ્તુમાં લોઝ બજે..
વાત એના માટે ઓનલાઈનથી ફાયદા પણ છે નુકસાન પણ છે.
જ
ઓનલાઈનથી કેટલા માણસ ઘેર બેઠા કરે છે.
એ જને કો કો
બહાર જવાની જરૂર ના પડે તો આપણે ઘર બેઠે. મોબાઈલથી ગમે તે વસ્તુ આપણે પલે આપણે ખાવા. ખાવાનો બી જોવે તો આપડણે મગાવ વરસાદ બહુ પાણી પડતું હોય. આપણે બનાવાની જગ્યા નહી હોય લાઈટ નહી હોય તો આપણે મોબાઈલથી ઓર્ડર. કરીએ તો આઈ જ આપણે ઘેર ખાવાનું ભી. ઓ બહુ સારું છે. હેલો.
હા.
તમારી અવાજ બિલકુલ નહીં મને નથી.
એેવ અરે અમારે એસમસ ન સ એ છે સીમ પ્રોબ્લેમ છે. અમારે તો એસ એમ એસ પ્રોબ્લેમ છે.
હા
એસ એમ એસ પ્રોબ્લેમ છે
હા, એના માટે અવાજ આવતી જ ને મને નહીં સંભળાતો તમે શું બોલો છો?
અમારે કઈ છે ને સીમ નો પ્રોબ્લેમ છે સીમ નો એસમ એસ
હમ.
હલો. હલો. હેલો, હા બોલો. એસ એમ એસ પ્રોબ્લેમ છે એવું કઉ છું મેહી.
હા એના માટે બહુ ઓછું આવે છે કેમ ઊંડો-ઊંડો અવાજ આવે છે.
હા એક છે એસમસ પ્રોબ્લેમ છે ને તો કઈ વખત ર .
હા. એના માટે આપણે મોબાઈલ આપ. આપણે ઓનલાઈન શોપિંગથી ફાયદો પણ છે નુકસાન પણ છે.
એ છે એ તો. બેટા કારણ એધ આપણે ધીરુભાઈ અંબાણી છે ને એમને એમ ચાલુ કરેલું છે. બરોબર છે હવે રેન્જ આવી છે પૂરી ખૂલ.
હા હવે આવીજે.
એ છેને
તો સાંભળાય તો મને ખબર પડે ને તમે શું બોલો છો.
એજ છે ને કોઈ કોઈ ટાઈમ રેન્જ જ નથી અહિયાં તો પછી તમને હું બોલું.
હા, હાચી વાત વરસાદ બહું પડી રયો છે હાચી વાત છોડી દે નેટવર્ક છોડી દે હાચી વાત.
એ થોડો વરસાદ આવે છે અયા હવે.
હા.
ચોસમો ચાલુ થઈ ગયો છે અહી. એના માટે પછી તમને કવ છુંકી રેન્જ નથી.
એના માટે આપણે છોટી મોટી વસ્તુ આપણે ઓનલાઈનથી કરીએ તો સારું છે.
હા, એ તો બહું હારું છે. આપણે છોટી મોટી વસ્તુ જો આપણે ઓનલાઈન કરતા હોય ને તો ખૂબ સારું છે. એટલે બહુ સારું છે એ છે ને?
સાચી વાત આમ તમે વધારે ખરીદી કરવી હોય મોટી વસ્તુ જોવે. તો આપણે ઓ આ તો આપણે માર્કેટમાં જ જવાય.
આપણે જો પાંચ છ હગ હજારનું વસ્તુ જો લઉું હોય ને તો આપણે ડાયરેક્ટ આપણે જઈએ. ડાયરેક્ટ શોપકો... શોપ પે જશું તો બહુ આપણે ફાયદો રહેશે. એ અંજર નહી જવાના ને તો એ જો નહી જવાનું ને તો પછી એ ગેરંટી વોરંટી કશું જ નહીં જેવાનું એક છેે. હમ, ફાયદો જ છે ને આપણે શોપ પે ભી ગયા તો.
સાચી વાત હ શોપ ઉપર તો જઈએ તો ફાયદો જ મળે ને ગમે તે વસ્તુ શું જોવા મળે ચલો મને બઉ મસ્ત લાગે તો તમારી સાથે વાત કરવાનું પણ ગમ્યું પણ છે ચલો પછે કોલ કરીશ.
ચાલશે ચાલશે મને બી